બસ મજામાં, તમે કેમ છો? અવાજ આવે છે મારો? હલો! બસ કામ કરીને હા, આવે છે અવાજ. છે, એટલે તમારે નેટવર્ક પ્રોબ્લેમ છે કે કે એવું યુઝ કરો છો? હા, નેટવર્ક પ્રોબ્લેમ હશે, કેમ કે અહીંયા બઉં નેટવર્ક પ્રોબ્લેમ આવે છે.
હા, મને મારોને મારો અવાજ પાછો સંભળાય છે.
આજ હું
વેસ્ટર્ન આઉટફિટ અને આપણે પરંપરા જે હોય સાદા કપડા ને ટ્રેડિશનલ એ, અને મોડર્ન, એ વિશે વાત કરવા માંગુ છું
બઉુ સરસ ટોપિક છે, આપણા માટે તો એ બઉ સારું છે ટોપિક.
હમ્મ, કેમ કે કપડાં સારા કપડાં પહેરવા બી સારું સાંસકૃતિ, આપણેે ભારતની સંસ્કૃતિ છે કે સાડી પહેરવી એવું બધું, ડ્રેસ કે સાડી એવું વધારે સારું લાગે અમુકને મોર્ડન કપડાં ગમતા હોય
હમ્મ, સાચી વાત છે તમારી. પણ પ્રસંગ પ્રમાણે ક્યારેક સાડી કે ડ્રેસ કે ચણિયા ચોલી પણ સારું લાગતું હોય. જયારે બર્થડે પાર્ટીમાં કે કોઈ ફરવા કે ઉગયા હોય તો ત્યાં વેસ્ટર્ન કપડા વધારે સારા લાગ તા હોય છે અને કમ્ફર્ટેબલ પણ બહુ રહેતા હોય છે.
હા, તમારી એ વાત ભી સાચી છે કે આપડે પ્રસંગ માં ક્યાં ગયા હોય તો અહીંયા સાડી કે ટ્રેડિશનલ ચણિયા ચોરી એ વધારે સારું લાગે. કે પછી ક્યાં પૂજા હોય એવી જગ્યાએ આપણે ક્યાંય ગયા હોય તો અહીંયા આમ એવો પહેરવેેશ સારો લાગે એ વાત તમારી સો ટકા સાચી છે.
અ જેમ કે જોઈ લો કે આપડ ક્રિસમસ કે એ કોઈ સેલિબ્રેશન હોય તો એ વખતે આપડણે વેસ્ટર્ન કપડાં પહેરતા હોઈએ છીએ જયારે દિવાળી કે નવરાત્રી જેવો નવરા
નવરાતિ માત્
ચણિયા ચોલી જ પહેરતા હોઈએ છે એટલે આપણે તહેવાર પ્રમાણે પણ અલગ અલગ
અલગ અલગ કપડાઓ પસંદ કરતા હોય છે. હા. એ બી સાચું છે, તમારું કે આપણે તહેવાર પ્રમાણે અલગ અલગ કપડાં પહેરતા હોય. અને કપ કપડું બી એવું આપડે સુતરાઉ કાપડ છે કે એવું સારું કાપડ હોય તો આપને પેરવામાં બી કમ્ફર્ટેબલ આવે ને હોય એવું કે ધારો તમે કીધું કે નવરાત્રી હવે નવરાત્રી આવી રહી છે. તે તો બધા જ નવરાત્રી માં તો ચોલી જ પેરવાના.
હા સાચી વાત છે.
એટલે ચોલી બી બધા એવા આમ હારી ફરી શકે એવા પસંદ કરતા હોય કે આપડે એમાં ગરબા રમી શકીએ સરખી રીતે
એકદમ સાચી વાત છે, ચણિયા ચોલી ને સાડી ને બધું નવરાત્રી માં તો ચણિયા ચોલી પહેરીને જયારે છોકરીઓ બહાર નીકળે તો જાણે સ્વર્ગ પરથી અપ્સરા ઉતરી હોય એટલી સરસ લાગ
લાગતી હોય છે. હા એ વાત બી સાચી છે તમારી કે જાણે કેમ આપડે હર હર રોજ નવી નવી ચોલી હોય. હર રોજ નવા નવા હેર હેરસ્ટ્ટાઈલ કરેલી હોય એટલી બઉ મસ્ત લાગતી હોય છોકરીઓ અને એમાં બી, સાચી વાત છે. હા અને એમાં બી જે લાઈટો હોય રાતનો સમય હોય એટલે વધારે સુંદર લાગે.
ખરેખર પણ ઓફિસ જવું હોય કે કોલેજ જવું એક કે એના માટે પછી ટ્રેડિશનલ કપડા કમ્ફર્ટેબલ નથી રહેેતા હોતા. એનામાં માટે તો વેસ્ટર્ન કપડા જ સારા છે.
હા એ બી છે કે આપણે ઓફિસ જવું હોય કે ગમે ત્યાં કોઈ બર્ડે પાર્ટી કે કઈ એવું ફેસ્ટિવલ હોય તો ન્યા આપડે મોર્ડન કપડા જ પેરવા પડે. અને આપને એ બી જ હા અને આપણે એ જે પ્રસંગ પ્રમાણે આપણે કપડાં પહેરીએ તો વધારે સૂટ કરે આપને. અને સામે વાળા ભી જોઈને એને બી ખુશ થાય.
એકદમ સાચી વાત છે તમરી અને જોઈએ તો આમ તો વેસ્ટન કપ પડા આપડે બજેટ ફ્રેન્ડલી હોય છે કે તમે કોઈ એક જીન્સ ઉપર તમે ત્રણ ટોપ પહેરી શકો. જયારે એક સાડી તમારે હોય તો એક સાડી માટેનું મેચિંગ બ્લાઉજ એનો મેચિંગ ચણિયો એ બંગડીઓ એની એરિગ્સ એ બધું આપડે ખરીદવું જ પડતું હોય છે જયારે વેશ સ્ટન કપડામાં તો એ સારું છે કે કોઈ પણ જીન્સ ઉપર તમે કોઈ પણ ટોપ પહેરી શકો છો. કે ફ્રોક પહેરો તો બસ ખાલી એક ફ્રોક પહેરી લો તો તમારે ચાલી જાય એનું મેચિંગ કેવું કઈ શોધવાની જરૂર ન
જરૂર નથી પડતી હા તમારી આ વાત જાણીને બઉ ખુશી થઈ કે આ વાત જાણવા જેવી છે કે સાડીમાં આપણે બધું ફિટ આમ બ્લાઉઝ ભી ફિટિંગ કરાવવું પડે એજ સીવડાવું પડે બ્લાઉઝ સ્ટીચ કરાવવું પડે અને પેલું તો મોર્ડર્ન કપડામાં તો આપણે કમ્ફર્ટેબલ આવી જાય એ પ્રમાણે આપડે ખરીદી શકીએ છીએ અને આપડે સાડીમાં કે ચણિયા ચોળીમાં આપણે બંગડી છે જે તમે કીધું એ બધું આપડે મેચિંગનું શોધવું પડે, ગોતવું પડે, લેવું પડે ના એ આપડે ખર્ચો વધી જતો હોય છે અને એની પાછળ સમય પણ બહુ બગડી જતો હોય છે. જયારે તમારે છેલ્લા ટાઈમે ક્યાંય જવું હોય, ત્યારે વેસ્ટર્ન કપડાં તમે પસંદ કરો તો બઉ સારું રયે છે. હા, એ વાત બી સાચી છે. તમારે કે વેસ્ટન તોપડ આમ જોવા જઈએ, તો સમય અને ખર્ચ બંનેમાં બેસ્ટ હશે. હા, બંનેમાં બચત કરે છે, એ સારું રયે છે. પણ અમુક વાર એવું થાય ને કે આપડે અમુક જગ્યાએ લેટ થતું હોય તો બી આપડે સાડી પેહરવી પડે છે. જેમ કે ગામડે જવું હોય હા, જેમ કે ગામડે જવું હોય, કે કઈ બી ક્યાંય બીજે જવું હોય તો આપડે પૂજા હોય, તો એમાં આપડે કમ્પલસરી આપડે સાડી વધારે પ્રીફર એમ કે, હા ન કે આપડે એવું કરીએે કે ના, સાડી વધારે સારી લાગશે.
એકદમ સાચું બોલ્યો તમે. આપડે જગ્યા અને પ્રસંગને અનુરૂપ જ કપડા આપડે પછી સિલેક્ટ કરવા પડતા હોય છે. ઘણી વખત આપણે બજેટ અને સમયને ધ્યાનમાં નથી રાખી શકતા.
કા એમ કે ખાલી ફેશન ફેશન માટે નહી. આપડે આપડી ખુશી માટે બી આપને અમુક વાર એમ થાય કે ના સાડી આજે સાડી પહેરીએ સાડી સારી લાગે. અમુક વાર આપને મોર્ડન કપડાં ગમતા હોય.
એકદમ સાચી વાત છે તમારી. મને તો પર્સનલી જોઈએ, તો મને સાડીનો બહુ શોખ છે.
શોખ છે.
પણ ઓફિસને બધું હોય, તો એ દરરોજ પોસિબલ નથી હોતું કે આપડે સાડી પહેરી શકીએ. ત્યારે વેસ્ટર્ન કપડાં અમારા માટે બેસ્ટ છે કે, મારે લેટ થતું હોય તો ફટાફટ
ફટાફટ કોઈ બી જીન્સ પહેરીને હું પર
ઉહ કોઈ બી ટોપ પહેરીને હું નીકળી જતી હોઉ છું.
હા એ વાત બી છે તમારી. અને આપડે જેમ કે જોયું કે તમે કીધું કે આપડે ઓફિસ જતા હોય, તો આપડે જીન્સ કે ટોપ કે એવું પહેરી શકીએ. એમ જ આપડે નાઈટમાં બી આપડે નાઈટ શૂટ પહેરીએ છીએ. નાઈટમાં આપને સાડી કે જીન્સ કે એવું કઈ ફાવે નહી. સુવામાં એ કમફર્ટેબલ આપની નાઈટ ડ્રેસ ફાવે.
ના એકદમ સાચી વાત છે તમારી.
કે કોઈ ગાઉન હોય ખલતું ખલતું એવું આપણને વધારે ગમે કે આપણે જીન્સ કે સાડી કે એવું આપણે નાઈટમાં ના પહેરી શકીએ.
ના એકદમ સાચી વાત છે, એટલે સમય અને એ જોઈને એ પ્રમાણે જ આપણે કપડાં પસંદ કરતા હોઈએ છીએ. અને પણ સારું પણ રહેતું હોય છે.
હા, અને આપણે આ ભારતમાં છીએ તો આપણને ગર્વ છે અંદરથી કે ના આપણે બધું પહેરી શકીએ છીએ, સાડી કે ડ્રેસ કે જે ચણિયા ચોળી છે અને, બધા તહેવારોનો બી આપણને લાભ મળે છે.
એને આપણે કઈક ને કઈક કારણ પણ મળી જાય છે કે ન આજે આેવા છે તો આવું પેરીએ છે આજ જયારે આપણે આપડા પુરુષોને જોઈ લઈએ તો બસ એ તો હંમેશા શર્ટ, ટી-શર્ટ
ટી-શર્ટ કે બધી ને એ કુર્તો પેરતા હોય, હા તમારી એ વાત ભી સાચી છે કે, જેન્સ ને તો ગમે તે આપડે પેન્ટ ને શર્ટ જ હોય વધી વધીને કુરતો પેરે. અને અત્યારે હમણાં નવરાત્રી આવશે, તો એમાં કેળિયા ને એવું પેરે
હા આપડે ત્યાં કપડા માટે ખુબ વેરાયટી હોય છે.
એ સમય દરમિયાન પેરયે આપડે સારા નો લાગે
પાછી આવતા, હમ્મ
કદાચ નેટવર્ક પ્રોબ્લેમસ હશે, આવે છે હવે?
હા આવી છે. હા આવે છે અવાજ. હલો
હા આવે છે ને અવાજ
હા, આવે છે, આવે છે.
ઘણી વખત નેટવર્ક પ્રોબ્લેમ હોય છે.
હા, પછી ઉનાળામાં બી આપને સુતરાઉ કાપડ વધારે આપને ગમે.
સાચી વાત છે, ગરમી એટલી હોય છે કે આપડે બીજા કોઈ કપડા પહેરી જ નથી શકતા હોતા. આપણને ફાવતુંજ નથી હોતું.
એટલે અને આપડે તો લેડીઝને તો ઘણા બધા કપડા પહેરવા માટે ઘણા બધા ઓપ્શન મળી જાય છે એમ
હા એકદમ સાચું બોલ્યા તમે નાના બાળકોમાં પણ એવું છે કે આપડે અમુક વસ્તુ જોયે અને કોઈ ફેસ્ટિવલ હોય તો ની હવે કમફટ જોયે છે પછી આપડે એવા કાપડા પેરવાના તો પછી બે વચ્ચે કમ્ફર્ટેબલ નથી રે. તો પછી ચીડ ચીડનો થય જાય છે બાળકને એ ગમતું નથી.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
નાના બાળકોને આપડે એવું ફ્રોક કે એવું કઈ વધારે પહેરાય દેયે પ્રસંગ હોય તો આપને આપને ભી એમ ખુશી થાય કે આપડા બાળક સારું વસ્ત્ર પહેરે સારા કપડાં પહેરે તો એ સારું દેખાય એટલે આપ ડે એને પેલા જરી વાળા ને એવા ફ્રોક પેરાઈ દઈએ પણ એ પછી એ વધારે એને નથી ગમતું એવું બધું એ કેમ કે એની સ્કીન બહુ પતલી હોય એટલે એને બધું ના ગમે.
સારો ચાલો ત્યારે ફરી મળીએ ટોપિક પર વાત કરીને બઉ મજા આવી.
હા મને ભી ઘણો આનંદ થયો. ધન્યવાદ. ચલો ફરી કરીએ. હા જય શ્રી કૃષ્ણ ફરી મળીએ.